હેલો કેમ છો
હું મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું. આજે હું બવ ગરમી લાગ્યા હતા.
હા ઉનાળા તો હવે પૂરું જોર માં ચાલુ થઈ ગયું છે. બો અ બો બો ગરમ થી ગરમ છે આટલું બધું ગરમી તો જોઈ નથી મને
હા સાચું કવું તું બારમાં ઘરેમાંથી બહાર જવાનું મુશ્કેલ થઈ જાય છે. છે સાચું ને.
હા. કાચું બહાર નીકળએ તો લાગતું હોય કે સુરજ બિલકુલ માથા ઉપર છે.
સાચું કહું છું તને ઉનાવલો ગમે છે કે શિયાવલો? ગમે છે તને.
હમ્મ મને તો શિયાલો વધુ ગમછ ગમે છે અ હા મારું તો સબસે બધું
બો ના ના મને ઉનાળો એટલો માટે ગમે છે કેમ કે સમર વેકેશન મળે છે બસ આ રીઝન છે મારું.
હા આ તો વાત સાચી છે આ માટે પણ મને ઉનાલો ગમે છે. અને પણ મને તો શિયાવલો બવ બવ ગમે છે. નાલોથીજ હા વેકેશનની મજા આવે છે ને ઉનાલોમાં
હા બિલકુલ. હું મારા ગામ જતો હતો ત્યાં કઝિન સાથે રમવાનું અ અને બો મજા કરતી હતી આ બધા લોકો સાથે. તો મને બો સરસ લાગે છે.
હા તો વાત સાચી છે સમર વેકેશન માં નાનું નાની નું ઘરે જવાનું બહુ મજા આવે છે ગામનું લાઈફ ગામનું લાઈફ કેટલી શાંત હોય છે ને.
બિલકુલ સવારે જલ્દી ઉઠયું તાજા હવા અને બિચારે અ જોયું અને ઠંડો ઠંડો હવા હવાનું મજા લે લેવું આ બહ સરસ છે બહુ મજા આવતો હતો.
હમ સાચું કવ છું તું શહેર કરતા ગામમાં ગરમી ઓછું લાગે છે.
ઘણા વૃક્ષો હોય છે ને
હા તો પણ સાચી છે તમારી તને ટ્રવેલ કરવું ગમે છે, ઉનાવલોમા
બહુ ગમે છે. નવી જગ્યા જોવાની મજા જ અલગ હોય.
હમ, તો તમારુ ફેવરેટ ટ્રેવલ ડેસ્ટિનેશન કયું છે.
મને હિલ સ્ટેશન બહુ ગમે છે, તને
મને તો બીચ જવાનું બહુ ગમે છે. ઉનાવલામા ઠંડુ -ઠંડુ અ હવા મળ્યો છે, બીચમાં અને
હ અને
હા સમદર કિનારે બેસી લહેરો જોવાની મજા અલગ હોય છે ને
મને પણ સમુદ્ર કિનારે બેસીને લહેરો જોવાની મજા અલગ હોય છે.
સનસેટ જોવાની ઓ પણ એકદમ આનંદ આવે છે જોવાનું
સનસેટ જવાની વેખવા મજા આવે છે. તને ક્યારે બીચ પર જવાનો મોકો મળ્યો હતો.
હ
હું કહ્યું કે તમે ક્યારે બીચ પર જવાનો મોકા મળ્યો હતો.
હા, એક વાર હું ફેમિલી સુધી અને ફ્રેન્ડ સુધી ગયા હતા, અને બહુ મજા કર્યા હતા
વાહ, આ તો બહત સારી વાત છે, તો ત્યાં સુું જોવુ
બીચ ફ્રન્ટ અને માર્કેટ જોયા હતા, અને બોટિંગ, બોટિંગ કર્યા અને ખુબ મજા આવે મને તો
વાહ તને કઈ વસ્તુ સૌથી, વધુ ગમી હતી. બીચમા
મને તો ટ્રાવલિંગ કરતા ફોટો પણ પાડતા બહુ સરસ બહુ ગમે છે. મને તો
હા, પણ બીચમાં તો રેત આ રેત પર ચલવાની બહુ મજા આવે છે, અને ઠડી ઠડી રેત
અ રેતમાં આવુ અ વ્હિકલ ચલાવતા અને બોટમા બહૂ મજા આવે છે.
હા, તો તું ટ્રવેલ કરતા ફોટો પણ પડે છેને
હ હા, ઘણા બધા ફોટો હતા. મને પણ ફોટોગ્રાફીનો શોખ છે.
હા, મને પણ છે. શોખ ફોટોગ્રાફીનો- આજકાલ બધા લોકો ટ્રેવલ મેમરીઝ પણ સેવ કરે છેને, અને મને તો નેચર ન ફોટોગ્રાફી, કરવાનું બહુ મજા આવે છે.
પહેલાના, સમયમાં લોકો આલ્બમ બનાવતા હતા. અને આજના, સમયમાં લોકો ફોટો સુધી અ ફોટો પાડતા હતા, અને ફોનમાં રખતા હતા.
હા, આ તો વાત તમારી સાચી છે, પેલા લોકો પાસે મોબાઈલ નથી હતી. આ માટે એના ફોટોગ્રાફી કર્યા પછી એલ્બમ બનાવ્યા હતા, આ આજેની લોકો પાસે મોબાઈલ હતા તે ફોટો પાડ્યા. પછી મોબાઈલ માં સેવ કર્યા હતા. તને લોંગ જર્ની લોંગ જર્ની ગમે છે.
જો ફેમલી કે ફ્રેન્ડ સાથે હોય તો બહુ ગમે છે. હ
હું કહ્યું કે ટ્રેનની જર્નીમાં મજા આવે છે ને
હા હ બહુ મજા આવે છે તને તને આવે છે.
હા મને તો બહુ આવે છે વિન્ડો પાસે બેસીને બહાર જવાનું બહુ ગમે છે. અને તમે જમે છે. વિન્ડો થી વ્યુ દેખવાના
હા મને પણ બી બહુ મજા આવે છે. વ્યુ, જોવા માટે અને અ ખીડકી સુધી જોતા હતા અને મસ્ત મત જોવાનુ, મજા જ પણ અલગ છે.
હા, ટ્રેનમાં લેન્ડસ્કેપ જવાની મજા આવે છે, અને ફિલ્ડ રિવર્સ ને નાના નાના ગામો જવાનું બહુ મજા આવે છે, ટ્રેન થી વિન્ડો પર
ટ્રેવલમા કઈ ફૂડોથી ગમે છે,
હુ, તો લોકલ ફૂડ ટ્રાય કરવું પસંદ કર્યું છે. અને તું
મને તો બહાર ના ફૂડ એટલો પસંદ નથી પડતા
હું ઘરે ઘરના ફૂડ પ્રર પ્રેફર કરું છું.
હું. સાચું એ પણ સારી આદત છે, તમારે ઘરની ફૂડ ખાવાનું અ સારી આદત છે હાઈજીન છે ને દરેક જગ્યા ન ફૂડ અલગ અલગ ટેસ્ટ હોય છે અને અ પણ હાઈજીન હોય કે ના હોય ખબર નથી. ગુજરાત ન ફૂડ પણ કેટલું ફેમસ છે ને
તો તને બહુ સરસ બોલ્યા ખાસ કરીને કોકા ફાફડા અને
થેપલા
હા મને આમરસ પણ બહુ ગમે છે ઉનાળામાં અને તમે
હા ઉનાળા એને કેરી બંને એકબીજા વગેર અધૂરે લાગે છે. અ બધા લોકો નાલા માં કે દી અ કેરી
આમરસ પીતા હતા આમરસ પૂરી ડીસ ખાતા હતા આ અલગી આનંદ છે
હા તો તને ઉનાળામાં કોલ્ડ્રિંકસ ગમે છે ઠંડા ઠંડા પાણી
હા થોડા ઘણા પણ હું બહુ જ પસંદ કરું છું અને વધારે પાણી પીવાનું પસંદ કરું છું
હા ઉનાળામાં ઠંડુ પાણી પીવાનું સહી હોય છે.
અને તો અમે આ હમમ અ, અ હેલ્દી હેલ્ધી પણ રહે છે ફ્રેશ પણ લાગે છે, કે તુ ઓ ગન્ને ના જુસ, તમે પીવાનુ મોસંબી ના અમરત ના તો તને બહુ બહુ સરસ લાગે
હા આ તો ડિહાઈડ્રેટ અ ડિહાઈડ્રેશન થી બચાવે છું એના માટે ડોક્ટર પણ કહે છે કે ઠંડુ પાણી પીવાનું બહુ જરૂરી હોય છે હાઈડ્રેશન માટે ગરમીમાં
અ હું પૂછું છું કે તને સ્વિમિંગ આવડે છે
હા મને થોડી ઘણી આવે છે, અને તને
હા, મને પણ બી થોડું થોડું આપતું હતુ
હા, તો સારુ છે. સ્વિમિંગ હુ ઉનાલામાં બેસ્ટ એક્ટિવિટી એક્સરસાઇઝ પણ થાય જાય છે.
હમ્મ રાથી વાતમાં વાત કરીશ હમણાં હુ જઉ હમ્મ
હમ, જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ